ના છો.
કે બસ મજા મે તમે કેમ છો.
હા હું પણ મજામાં છુ.
હા, શું કરતો તો?
બસ ચો ટીવિ જોતી હતી.
હાચી વાત હે, જો આજ દન નો આપડો ટાપિક જે જો આપણે શોકરાને જન્મ દઈએ તો આપણે કેટલું બધું મોટું અને આપણે એને પાળવાની કરવું પડે, મોટું કરવા માટે, કેટલા બધા આપણે કરવું પડે.
મહેનત મહેનત કરવી પડે સાચી વાત છે. હા સાચી વાત છે, અને કે આપડે
ક છોકરીઓ
હમ્મ હા, એ તો છે જ
તો આપણે આમ ખુશ બી થાય કે લક્ષ્મી આઈ છે. નને ઘણાં માણસ શોકરો આવે તો બી ખુશ થાય, બાકી શોકરી શોકરામાં વધારે ખુશ થાય. બાકી એ એટલી બધી ખબર ને કે શોકરા અને શોકરી બધા એકજ છે. શોકરી તો લક્ષ્મી તો આવે તોના કિસ્મત કિસ્મત લેના હા
હા, એટલે પેલાના જમાનામાં એવું વધારે હતું કે, ભાઈ છોકરો આવે તો ખુશ થાય, છોકરી આવે તો પેલું એવું ગણાતું કે આ છોકરી આવી, પણ હવે હવે ના જમાનામાં એ બધું કઈ એવું છે જ નહી, આ બધું દીક કરો હોય કે દીકરી હોય, હ એકજ સરખું છે, અને હવે બધાને એ સરખી જ ખુશી થાય છે, દી કરો હોય કે દીકરી હોય, હવે કોઈ એવું મુ એવું કઈ કરતા અ એવું માનતા જ નથી કે ભાઈ હા દીકરી આવી તો ચાલો આપણને, એમ કે ને કે દીકરી સાપનો ભારો પણ હવે એવું નથી, હવે તો બધાજ સરખાજ છે, સમાન જ છે. આપણે દીકરો પાડીએ કે દીકરીને મોટી કરીએ કે દીકરાને મોટા કરીએ બેવુંમાં સરખું જ આપડે મહેનત લાગે. છે, અને આપડે ઘણું બધું બધું એના માટે કરવું પડે છે, એમાં માતા પિતા તરીકે આપણે ઘણું બધું
શોકરી માટે આપણે કેટલું કરે બાપા આપણે શોકરીને પચી તિ વર્ષની આપણે કેટલું બધું કરતા હોય, કેટલું બધું આપણે નોકરી લગાવએ પૈસા ઘાલીએને આપ પણે આપણા માટે સુખ આવી જાય તો છોકરીને દુસરાને ઘેર મોકલે નહીં સાસુ ન ન સગાાઈ કરવાની, પછી લગ્નકાર, લગ્નમાં બી આપણે કેટલા બધા પૈસા લગાવો. પણ બીજાના ઘેરેએ એને, દુસરા ના ઘેર મોકલવાની આપની શોકરીને તો શોકરીની આપણે કોઈ જિંદગી ના કહેવાય. બધા મા-બાપ ને ભાઈ-બુનને બધા છોડેને દૂસરાના ઘેર જાય, દૂસરા ગમે તેના બધાના હા બધાના હાચ આપણા ખુદના આપણે જન્મ દીધો એને છોડીને જવાનું, ને આપણે દુસરાને હાચવવાના.
હા એ વાત બરાબર છે, પણ એવું નથી, એમાં. એવું છે કે આપણી જે વ્યવસ્થા છે, એ એ પહેલેથી જ એવું છે. કે ભાઈ દીકરીને એ સાસરેથી આપણે મોકલવાની હોય છે, કારણ કે આપડણે જે સી સ્ત્રી હોય છે ને એ ત્યાગ કરી શકે ને એવું પુરુષો ન કરી શકે. એટલા માટે આપ આપડણે એવું છે અને કે પેલાના જમાનામાં કેવું હતું કે કમાવાનું. એ આપણેે કેવું કે જેન્ટ્સને જ હતું પેલા આપણે લેડીઝ એટલા કમાવા નહતા જતા. એટલે એવું હતું કે, હા. હા અને જે આપણા જે સ્ત્રીઓમાં જે સહનશક્તિ હોય ને એ. પુરુષોમાં ન હોય, અને સ્ત્રીઓમાં. કરતા પુરુષોમાં ઈગો વધારે હોય, એટલે એ પહેલેથી જ એ રીતનું હોય છે. કે ભાઈ છોકરીને જ. આપણે સાસરે વડાવાની હોય છે એટલે એ આપણામાં એ પ્રથા જ આવી ગઈ છે. પણ એવું નથી હવેના જમાનામાં. હા રિવાજ જ છે અને એ જે છે એ આપણા વડીલો એ જે કરેલું છે એ. સમજી વિચારીને જ કરેલું છે.
ને પેલા કરતા હ તો ક આવે તો તને મને ગમ્યો. તો બી લગ્ન કરીને હવે પેલાના વડીલોની ક્યાં વાત કરે છે. તને મને ગમ્યું છુ હું લગ્ન કરી દઉં મા બાપ ને તો મા બાપ. તો ગયા પાડ મે મા બાપ ને તો કોઈ પૂછે નહી ને.
હાચી વાત હે કે નહીં.
હવેનો હા અને હવે જમાનો કેવો છે કે હવે દી. દીકરીને તમે સાસરે મોકલો તો સાસરે એને દીકરી કરતા એ વિશેષ રાખે છે. હવે એવું નથી એને હરવા ફરવાની છૂટ છે બધું ખાવા પીવાની છૂટ છે. છે. એને તમારે જે પહેરવું હોય તે પહેરવા દેવાની છૂટ છે હવે કઈ. એવું નથી કે હાલો આપણેે લાજ કઢવાની કે. સાડી જ પહેરવાની કે એવું કઈ નથી એને. જે મન પડે તે બધું જીન્સ ટોપ પહેરી શકે છે બધું પહેરી. શકે છે.
હા એટલે હવે એટલે હવે જમાનામાં એવું નથી હવે પેલાના જેવા કામ. પણ નથી અને સાસુ હોય તે પણ એને. દીકરીની જેમ જ રાખે છે સાસુ સસરા ની ઘરે અને દીકરીની જેમ જ રાખે છે.
સાચી વાત હવે તો સાસુ ને વહુ ન. સાસુ સાસુ ને વહુ ને કોઈ ખબર નહી પડતો કે દીકરી છે કે શું છે આ.
હા દીકરી છે કે વહુ છે એ નથી ખબર.
બાકી એવું અમારા ગામડામાં તો. એટલું લાજ એટલી લાજ કાઢે છે તમાને ખબર પડી જાય તમારે જેવા આવે તો પૂછે કે તમે એટલો બધું ક્યાં ઘૂંટો કરઢાવો છો લાજ કરઢાવો તો અમારી સાથે શું બોલે અમાર તોપ. રિવાજ છે અમે તો મૂળો ના દેખો વિધણી રો એવું કહેવાય. આ અમારે પણ મારે પણ એવું જ છે ને. મારે પણ એવું જ છે ને મારે સાસુ સસરા બધા હાંગાત રે આખા દિવસ મારે ઘૂંટો કાઢ ભલે ખાલી આપણે બેડ રૂમમાં જઈએ ને તો આપણે ઉંચો કરવાનું. બાકી ગામડામાં તો કેટલાક ખુલ્લાં મકાન હોય તો બધા આતા જાવતા તરેને ને બોલવાનું બી નહીં સસરા સસરા ઘરમે રહે તો બોલવાનું બી નહીં.
હા એ ત્યારે જો એવો રિવાજ હતો પણ હવે તમે જયારે. તમારા દીકરા ના લગ્ન કરશો તો તમે એવું નહીં કરો ને એટલું બધું. તો આપણે ન જ રાખીએ આવનારી દીકરી છે એને આપણે એવું નહી કરવાનું આપણેે તો એને દીકરીની જેમ જ રાખવાની એને બધ છૂટ આપવાની પણ શહેરોમાં તો હવે એવું કઈ છે જ નહી હવે તો અ
ગામડામાં ના સુધર્યું પેલાના માણસ છે ને તો બધું કરે છે લાજ કઢાવવાની બહાર નઈ જવાનું, વધારે નહીં બોલવું, ઘરમે બૂમો નહીં પાડવેની એવું બધું અમારે રૂલ છે.
હા.
અમારે બારી ના મોકલે ને બારી નહી મોકલતા અમાને મમ્મી ના ઘેર જવું. તો બી આપણે ઘરના આગળ ગાડી આવે ને તો ગાડીના અંદર બેસાડે પાછી પાછો મમ્મીના ઘ એમ ઘરથી સાસરે ભી ઘરથી બહાર ના મોકલે એક દૂસરાના ઘેરે તો ઘરમે બેઠા બેઠા એવું લાગે કે મમ્મી ના ઘેર હોયએ તો બધા અમે ફ્રેન્ડલોક જઈએ બજારમાં જઈએ આઈસક્રીમ પકોડે ખાવા જઈએ એવું અમે મગજમાં લેતી હોય સાસરે આવું તો શું કરીયે હવે સાસરા મેં આય સાસરા જેવી રીત જિંદગી કરવી પડે બધા કરતા હોય જેમ આપણે બી કરવું પડે. આપડી ના ચાલે ને.
હા ના ચાલે પણ હવે આ આ થોડુંક અ અન એવું છે કે નાના ગામડાઓમાં થોડોક રિવાજો છે. છે હજી રૂઢીચુસ્ત વધા રિવાજો. બાકી શહેરોમાં તો આવું કઈ છે જ નહી હવે તો છોકરીઓ છે એને બધાને ભણાવે છે છોક છોકરાઓની સાથે જ અ કેવું કે એના જેવું જ ભણે છે અને સારી સારી પોસ્ટ ઉપર નોકરી કરતી હોય છે જો ડોક્ટર હોય છે છોકરીઓ, એન્જિનિયર હોય. ઘણી છોકરીઓ પાયલટ પણ હોય છે. રાજકારણમાં આપણે જોઈએ છીએ તો કેટલ એટલી બધી લેડીઝો છે હવે તો આજકાલ અન અને હ પછી આપણેે હવે તો જોઈએ છીએ તો આર્મીમાં પણ છોકરીઓ આવી ગઈ છે આ સૈનિકો તરીકે પણ. તો પછી એટલે હવે તો જમાનો
સોકરો સોકરોથી બી વધારે સોકરીઓ વધારે જોબ કરે છે.
હા અત્યારે છોકરીઓને તો જોબ બધી છોકરીઓ કરતી જ હોય.
તો છોકરીઓને વધારે ભણાવે હવે તો.
હવે તો બહુ ભણાવે છે અને આપણે છોકરીઓને ઘણું પણું ભણવા માટે સરકાર પણ એને બહુ મદદરૂપ થાય છે ને એની ફીસ ઓછી હોય છે. એટલે સરકાર પણ એ અને જો છો. છોકરીઓ ભણેલી હશે ને તો એ શું કરશે. ને એના છોકરાઓને પણ સારા સંસ્કાર આપી શકશે અને એ આપ આપડે પણ જો એજ્યુકેશન હશે આપણામાં તો આપણે છે ને આવું દીકરા દીકરી હોય વચ્ચે કોઈ ફરક નહી કરીએ કે હાલો કે વહું છે કે દીકરી છે એના વ અ
ના લઈએ ને તો આપણે સરખ સરકારથી આપણે સુવિધા મળે છે ફીસ ઓછી લાગે છે ગમે તે જવાનું આપણે ટિકિટ ફ્રી હોય આપણે માર્ક્સ હારા આવે ને તો આપણે બધું સુવિધા મળે છે.
હા.
ને આમ છોકરીઓને વધારે ભણાવે છોકરીઓને સારા માર્ક્સ આવે છે છોકરીઓ વધારે મહેનત કરે છે. સોકરોઓનું તો શી કારણ કે નોકરી જ કરવી ના બાકી સોકરીઓ તો શું અ હારા લાવે ને તો હારું સોકરીઓ માટે.
અને છોકરીઓ જો ઘરનું કામ કરશ કરશે અને બાર જોબ પણ કરવા જાય.
ઘરનું ભી કરે બારનું ભી કરે સાસરામે હોવ તોું બધાને સંભાળે ને સાસુ સસરા, જેટ, જેટાણી બધાને બધાઉ કરવું પડે.
બધું કરે છે બધું કરે છે. અને છોકરીઓ માટે પણ અત્યારે સરકાર એ બધું કરે છે અને હવે તો અ આમ ઘરમાં તમે જોઓ તો આપણેે છોકરીઓને તો વધારે મહત્વ આપીએ છીએ કે હા ભાઈ અ છોકરાઓ કરતા પણ એટલે હવે એવું કઈ નથી કે છોકરીઓ અને હવે તો ઘણી વખત એવું નથી થઈ ગયું કે છોકરાઓને અ ઘણી વખત છોકરીઓને ત્યાં છોકરાઓ પણ ઘર જમાય તરીકે જાય છે. એવું કઈ નથી એટલે હા. હા એટલે હવે આખો જમ બહું પરિવર્તન આવી ગયું છે. છે. અ અને બધાના માઈન્ડ છે એ પણ એવી રીતે સેટ થઈ ગયા છે, અને બહ બધાને પરિવર્તન.
પ તો એક કશે છે. છોકરા તો અર બી આપણે વહુ હવે તો જુદા થઈ જાય વહુ ની વાત મે આવી જાય. ને અને આપણે ટેન્શન ની વાત તો ગમે છે દીકરી આવેને તો દીકરીને તો કહીએ આપ. છોકરી બી આપણે ગમે તે ટેન્શનની વાત હોય દુઃખ સુખની, તો આપણે જ ક ને.
હા. હા એ તો એને જ કેવાનું હોય ને બરાબર છે, હા. હા સચ હા એજ એજ, તો કઈ નહી ચાલો હવે આપડે આપણે આપડે આપડી હો ને હા એજ. સારું લાયગું, હા ભલે-ભલે સારું ભલે. હા રાખું હા. હા, હા, હા.